કેમ છો મજામાં?
હા મજામાં તમે?
બસ શું મજામાં. વરસાદ કેવો આવે છે અ ત્યારે?
અહિયાં તો વરસાદ ઓછો આવે છે આજે તો આવ્યો આવ્યો જ નતો વરસાદ તો.
બરાબર બરાબર. હા અત્યારે ઘણી જગ્યાએ શું સમાચાર માં આવતા હોય ને બહુ વરસાદ આવ્યો છે.
એટલે મને થયું લે ને પૂછું કેવો વરસાદ આવે છે.
હમ ત્યાં કેવો આવે છે વરસાદ?
કાલે વરસાદ હતો અત્યારે નથી વરસાદ.
હા બરાબર.
એને અત્યારે ઘણી જગ્યાએ કેટલો બધો વરસાદ આવ્યો છે બધે પાણી પાણી થઈ ગયું છે.
હા અને અમુક વાર તો એટલો બધો વરસાદ આવે ને કે સુનામી જેવું લાગે.
હા એજ ને. આમ તો એટલું આમ જોવા જઈએ તો દરિયા કિનારે જોવા જઈએ. તો તો ત્યાં તો વરસાદ આવે અ સુનામી આવે તો. એટલું બધું ભયાનક સ્વરૂપ થઈ જાય.
હા બહુ મોટી મોટી લેરો છે ને દરિયા કિનારે પથડાતી હોય છે.
હમ.
શું કેવાય સમુદ્રમાં પવન ના લીધે જે મોટા મોટા. મોચા ઉછળે નેને સુનામી તરીકે આપણેે ઓળખાય. પણ. ઘણી વખત છે ને અંદર આંતરિક હલચાલને કારણે પણ સુનામી. આઈ શકે સમુદ્ર. સમદ્રમાં એવું બધા કે અને શું સમુદ્રના આજુબાજુ વિસ્તારમાં. જે બધા રહેઠાણ ના વિસ્તારો હોય ત્યાં પછી પાણી બધું ભરાઈ જાય.
હા
પછી એનું સમુદ્રમાં જે સુનામી આવવાનું કારણ શું કે. સમુદ્રમાં તળીે ખુબ જ શક્તિશાળી ભૂકંપ આવે. પછી એના એની અંદર જ્વાળામુખી વિસ્ફોટ થઈ હોય. કે એવું બધું થયું હોય તો કરોડો ટન પાણી હોય. લેખાક ઉપર આવીને ઉછળ. એટલે પછી એના લીધે વધારે પછી મોજા. ઊંચા આવે ને એ લીધે વધારે તબાહી થઈ જાય બધી જગ્યાએ બધું પાણી પાણી થઈ જાય.
હા સાચી વાત કીધી અને આ મોજા તો. એટલા ઊંચા આવે ને કે આપણે વિચારી પણ ના શકીએ.
એ તો એવું જ ને. આમ આપણેે શું વિનાશ થ આના કારણે પણ થઈ શકે. જોકે દરિયામાં આવેને શું નામ કહી શકાય. અને જે આપડે વરસાદના પાણી થી આવતું હોય. એના લીધે આપણેે પૂર કહી શકીએ પણ.
હમ.
હવે તો બંને એક જ ને નામ અલગ અલગ છે.
આમાં પેલામાં પણ પાણી બધે પાણી ફેલાઈ જાય અને અ. કં. તળાવ જેવું થઈ જાય અને પેલામાં તો મોટા મોટા. ઊંચા ઊંચા રહી લહેરો આવે મો.
હા. અને એમાં. કારણ કે જો વાતાવરણ બદલાય અને આપડ આ ચોમાસાના દિવસો હોય એટલે વાવાઝોડું ને બધું આવે એટલે એના કારણે જ દરિયો જે. દરિયો કઈ સમુદ્ર કઈ એ બધું વિખાઈ જાય એટલે એમાં. જેના લીધે જ બધું મોજા ને બધું આવતું હોય. એટલે ચોમાસા ની અસર એના પર પણ થાય.
હા. અને અત્યારે તો આ ચોમાસામાં તો બહુ ધ્યાન રાખવું પડે. અને આપડે બધી જ બધા જ સમાચાર. થી પરિચિત હોવું હોવું જોઈએ. કારણ કે ક્યારે ક્યારે વરસાદ વરસાદનું ભયાનક. ગ્રુપો બહાર આવે એ આપણેે જાણી શકતા નહી
હા એજ ને. અને જયારે મોટા એ જે મોજા આવતા હોય એની ઝડપ તો કેટલી બધી હોય. સાતસો થી આઠસો કિલોમીટરની ઝડપ હોય એટલે મતલબ એટલા મોજા. ઊંચા મોજા હોય ને કે દસ માલની બિલ્ડિંગ જેટલા હોય અને એ ચા બાળ આવે એટલે કેટલું બધું તબાહી કરી નાખે
હા સાચી વાત છે. અન એમાં તો ઘણા લોકો મરી પણ જાય છે. અંદર પૂરમાં તણાઈ ને
હા જેવું ગમાવે પછી પોતાનું ઘર ગુમાવે સંપત્તિ ગુમાવે બધું બધું ગુમાવી દે
હ
ઈતિહાસમાં જોવા જઈએ ને તો બે હજાર ચાર નો જે એક દિવસ હતો ને એ બો ભયાનક હતો જે આપડે છવ્વીસ ડિસેમ્બર બે હાજાર ચાર ચાર હતું ને તયા કેવું હતું હિન્ંદ મહાસાગરમાં તુમાત્રા નજીક મતલબ ઈન્ડોનેશિયાની નજીક એકદમ નવ પોઈન્ટ એક તીવ્રતા નો ભૂકંપ આવ્યો હતો એના લીધે શું સુનામી સર્જાઈ ગઈતી અને કાળો દિવસ કેહેવાય એના લીધે અ દુનિયાના ચૌદ દેશોમાં તો બાહી મચાવી દીધીતી
હ હ આ એજ ભૂકંપને જેમાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને અદબનની કોબાર અને કેરળના દરિયા કિનારા સ્મશાનમાં ફેરવાઈ ગયા હતા.
હા હા એજ એજ અને લાખો પરિવારો પોતાના સ્વજનો ગુમાવ્યા હજારો બાળકો અનાથ થઈ ગયા પછી કરોડો રૂપિયાની સંપત્તિ પાણીમાં વહી ગઈ દુનિયાભરમાં આશરે બે લાખ ત્રીસ હજાર થી વધુ લો કો આ આપત્તિમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો કેટલો મોટો આંકડો બે લાખ એટલે શું કેવાય
સાચી વાત છે, આ તો એટલો મોટો મોટી સુનામી હશે ને કે આટલા બધા લોકો એની અંદર જીવ ગુમાવ્યો
એટલે જને જયારે કુદરત કેહેર કરે ને ત્યારે કોઈને બક્ષતો નથી
હમ. જેવું આ તમે બે હજાર ચાર નું કીધું ને એવું મને અ જાપાનનો એક કિસ્સો યાદ આવે છે, જે બે હજાર અગયારમાં થયેલું હતું કે એમાં પણ સુનામી જ આવી હતી અને એમાં દુન અ દુનિયાને હ ચમચાવી દીધી દીધી હતી એ સુનામી એ તો જેના કારણે છે, ને ત્યાંના અ ફુકુસીમા પરમાણુ પ્લાન્ટને પણ ભારે નુકસાન થયું તું અને આ બધી ઘટનાઓ આ આ બધી ઘટનાઓ આપણને યાદ અપાવે છે, કે કુદરતી કુદરતની તાકાત સામે માણસ ગમે તેટલી ટેકનોલોજી વિકસાવે તો પણ તે કેટલો લાચાર બની જાય છે.
એ તો તમે એકદમ સાચી વાત કીધી આપણે માણસ વિચારવા જઈએ ને કે આપણે આ કરી નાખીએ તે કરી નાખીએ ગમે તેલો મોટો બનવા જાય પણ કુદરતથી મોટું તો કોઈ ના થઈ શકે જયારે એ એમનું રોદ્ર સ્વરૂપો બતાવે ત્યારે આપડે કેટલા નાના જઈએ એ તો આપડે વિચારી જ ના શકીએ એમની આગળ તો આપડે કશું ના કેવાય
હા અને અ મેં સોનામીનું એક કેવું સાંભળ્યું હતું ખબર કે દરિયાનું પાણી અચાનક પાછળ હટી જાય
હ.
અને એ-એ-એટલે એમાં કેવું થાય કે અ સમુદ્ર કિનારે પાણી અચાનક સેકન્ડો મીટર પાછળ પાછળ જતું રે. અને સમુદ્રનું તર્યું તર્યું કે માછલીઓ દેખાવા લાગે કારણ કે પાણી પાછળ જતું રે એટલે પછી માછલીઓ દેખાય જ ને
હા એ તો છે, જ ને
હા તો તે જોવા માટે અ તો તે અ લોકો છે, ને કેવું કરે બધા એ બધું જોવા માટે ઉભા રે પણ એવું નઈ અ સમજે કે આ કોઈ આપત્તિની ઘટના અ થઈ શકે છે એનાથી.
હન એટલે આપડને એક એવું સંકેત આપે કે સૌથી પેલા પાણી પાછું જતું રે. કારણ કે દરિયામાં બધી આંતરિક ક્રિયાઓ થતી હોય ને એટલે ગમે તે થાય. અને પછી એકદમ પ્રચંડ વેગથી પાછું આવે.
હા, જે અ ઊંચા-ઊંચા મોજાના સ્વરૂપમાં આવે.
હા. એટલે શું આપડે થોડું સાવધાન થઈ જવું જોઈએ. અજી અ ધરતી ધ્રુજે, પછી વિચિત્ર અવાજ આવે એટલે બધું શું, એક સંકેત કેહેવાય આપડા માટે એમ.
હન.
અવે એક કહેવાય ને કે, કુદરતી આપત-આપત્તિ આપડા હાથમાં ના હોય એટલે આપડે એને રોકવી તો ના શકીએ.
પણ આપડે બધા સાથે મળીને એને થોડું રાહત થાય એવું કરી શકીએ.
હન, સાચી વાત છે અને હન. અને અત્યારે તો લોકો કેવું કરે છે ખબર કશું પણ એવું અ દેખાય ને કે જો પુસ સોનાની આવે છે કા તો ભૂકંપ થાય છે, કા તો વાવાઝોડું થાય છે બધા અત્યારે લોકો છે ને વિડીયો ઉતારવા ઉભા રહી જાય, એવું નઈ કે આપડે સુરક્ષિત જગ્યાએ પહોંચીએ.
એજ ને અને જો કોઈ સૈન્ય દળ હોય કે એ લોકો જો ઊભા હોય ને એ લોકો ના પાડતા હોય કે તમે ના જશો, ના જશો, તો પણ એ લોકોની વાત માને નઈ. એ બિચારે પોતે પોતાનો જીવ જોખમમાં નાખીને ત્યાં પોતાનું કામ કરતા હોય તો એ લોકોને નડવા લાગે.
હન, સાચી વાત છે એવું સમજે નઈ કે આપડે પેલા આપડો જીવ બચાવવો જોઈએ. ના, પણ એ લોકોને તો છે ને મોબાઈલમાં વિડીયો જ ઉતારવો હોય બસ.
વિચવા અને એ લોકો અત્યારે તો શું પેલા ખબર પડી જાય એટલે અલર્ટ આપી દે છે. દરીયાકિનારાના વિસ્તારો બધા જ ખાલી કરાય દે એ બધુ ઘણું બધું કરતા હોઈએ પોલીસ છે, સૈન્ય દળ છે બધા રેસ્ક્યુ ટીમ પછી ત્યાં આગળ પહોંચી જાય, એવુ ઘણી બધી વસ્તુ કરતા હોયએ.
હન, આપડે બઉ ધ્યાન રાખવું જોઈએ એ સમયે.
પણ આપડે પોતે પોતાની ફરજમાં આવતી વસ્તુઓ કરવી જોઈએ ને એ લોકોને સાથ આપવો જોઈએ. પછી અફવાઓથી દૂર રહેવું જોઈએ.
પછી શું કેવાય સરકારી તંત્ર અને રેડિયો ટીવી પર આપતી સૂચનાઓ પાલન કરવું જોઈએ, દરિયાકિનારે તો જવું જ ના જોઈએ સૌથી વધારે તો.
હન, સાચી વાત છે. આપડા ઘરથી બહાર ના નીકરવું જોઈએ, અને જો પુરા આઈ જાય તો આપડે ઉચી ઊંચાણ વાળી જગ્યાએ જતું રહેવું જોઈએ.
હા એટલે આપણે થોડી ઘણી બાબતોનું ધ્યાન રાખીએ તો આપણે કદાચ બચી શકીએ. બાકી જો આપડા ઘર આંગણે આઈ જાય, પછી આપડે બચવાના તો હતા જ નઈ.
સાચી વાત છે, ભગવાન કરે આવું ક્યારેય ના થાય.
હઅ, એજ ને. આપડે દરિયાકિનારાથી દૂર રહીએ છીએ, પણ જે લોકા દરિયાકિનારાની આજુબાજુના વિસ્તારમાં રહેતા હોય પોતાનું નિવાસસ્થાન ત્યાં છે એ લોકો બિચારા શું કરે?
હા સાચી વાત છે તો એ લોકો જ સૌ પ્રથમ પેલા ભોગ બની જાય છે સુનામી નો. એમને તો બુક ઘણું બધું સાચવવાનું.
હા. અને અત્યારના સમયમાં તો શું હૈદરાબાદમાં સુનામી અર્લી વોર્નિંગ સિસ્ટમ લગાવી દીધી છે. એ શું કરે કે ભૂકંપની આવવાની સાથે દરિયાના મોજા પર નજર રાખે. અને સમય પેલા ચેતવણી આપી દે એટલે આપડે બધું ધ્યાન રાખી શકીએ ને. એવું થાય
હા સાચી વાત છે. એક સારું પગલું લીધું છે સરકારે
હા એટલે આપડે પ્રકૃતિ સાથે ક્યારેય છેડછાડ ન કરવી જોઈએ.
હા એ તો તમે સો ટકા ની વાત કીધી.
આપડે ગમે તેટલા આગળ વધી એ પણ પ્રકૃતિ સાથે છેડછાડ કરીએ ને તો પછી એ પ્રતિકાર આપવાનો જ છે.
હા
એવું છે એટલે આપણાથી બને એટલી હેલ્પ કરવી જોઈએ જે લોકો ત્યાં ફસાઈ ગયા હોય તે એ લોકોને મદદ કરવા માટે જે પણ થતું હોય આપડે ઘેર બેઠા કરવું જોઈએ.
હા એ એવા પગલા આપણેે લેવા જ જોઈએ. જેથી કરીને લોકોને રાહત મળે.
અત્યારે બધા પૂરમાં ફસાયલા હોય કે આવી જગ્યા ફસાયલા હોય તો લોકો અનાજ મોકલે કીટ મોકલે બધું કરે છે તો ખરી. કરવા વાળા તો કરે જ છે.
હમ. જે એનજીઓ પછી જે ટ્રસ્ટ ચલાવતા હોય ને એ લોકો આવી રીતે અ નાસ્તો મોકલેને જમવાનું મોકલે. પછી રેવા કરવાનું બધું મોકલે.
હા એ તો તમે સાચું કીધું. એટલે આપડે કેવા જઈએને માણસ તરીકે ને માણસ તરીકેની માણસાઈ હજુ પૂરી ખતમ તો નથી થઈ ગઈ.
હા એ તો એ તો તમે સાચી વાત કીધી.
સારું સારું આવું તો ચાલ્યા કરશે મે ફોન ત્યારે અત્યારે
હા હા સારું સારું વાંધો નહી.
ફરી ક્યારેક મળી ને આના પર ચર્ચા કરીશું.
હા સારું.
સારું ચલો મુકુ.
હા.